હલો એ હા કેમ છો મજામાં હં
અ ના આવ્યો અવાજ તમારો બાજુમાં બો અવાજ થાય છે.
હ એક્ટુઅલી ટ્રેનમાં ટ્રેનમાં છું ને એના માટે હ ચાલતો હશે. નેટવર્ક ઇસ્યૂ હોયશે થોડું. હા આવે છે, અવે અવાજ? બસ બસ મજામા હમ. ડેલી રૂટીન અને એનામાં ડિસ્કસ કરી શકીએ? ઠીક વર્કિંગ વુમન હશે તો ડેલી સવારે ઊઠીને એક ટાઇમટેબલ ફિકસ કરીને રૂટિનમાં કરી શકીએ કામકાજને એ બધું જ મેનેજમેન્ટ ટાઈમે નેજમેનટ
હા.
હા એ હા એ હા બરોબર છે. કે આપણે અ અત્યા ના સમયમાં તો હરેક અ શું કેહેવાય લેડીસ હોય તો એને ઘરનું પણ કરતું જાવાનું હોય.
હા.
ને જોબ પણ કરવાની હોય. તો એને એક ડેલી રૂટીન ફિક્સ હોય કે આ વસ તુ મારે આ ટાઈમે કરવું જ
કરવું જ પડશે. હા કે લેડીઝ જ કરી શકે જો બધા સા
હા. હા હા સાચું છે.
અનેઅ અ રૂટીન આપણું જે કાંઈ હોય તે આપણે એક સમય કાઢવો પડે આપણા માટે કેમકે આપ અત્યારના ભાગદોડ અત્યારે જે સમય છે, ભાગદોડનો કે બસ દોડવું જ પડે છે, સવારથી સાંજ લગી તો એમાં આપણે આપણા મા ટે પણ થોડોક ટાઈમ કાઢવો પડે છે. કે અત્યારે આપણેે પણા સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું પડે કે અત્યારના જે સમયમાં આપણે આપણ સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા હોતા. કે સવારમાં ઉઠીને એક અ સ્ત્રી હોય તો એને સવારમાં જમવાનું બનાવાનું હોય નાસ્તા પાણી ઘરનું બધું ક કરીને જાવાનું હોય. અને એને